હલો હા મિત્ર શું મારો અવાજ આવી રહ્યો છે?
હા મિત્ર આવી રહ્યો છે તમારો અવાજ.
હા શું કરી રહ્યા છો મિત્ર?
કશું નહી હવે હું ફ્રીજ છું હવે હું બેસી રહ્યો છું.
અબ તો આપણે તમે ફ્રી હોય તો આપણે થોડું શિયાળા વિશે થોડુંક ચર્ચા કરીએ.
હા મિત્ર ચોક્કસ.
આપણા દેશમાં મુખ્ય તો કહીએ તો ત્રણ ઋતુઓ છે જેમ કે ચોમાસું, ઉનાળો અને શિયાળો પરંતુ આ આમાંથી શિયાળો એ ખૂબ જ સુંદર અને ઉત્સાહ આપનારી ઋતુ માનવામાં આવે છે. મને તો શિયાળો ખુબ જ ગમે છે. ચોમાસું ચોમાસામાં વરસાદ પછી જયારે આપણે આકાશ એકદમ ચોખ્ખું લાગે ત્યારે એવું કહી શકીએ કે છીએ શિયાળાનું આગમન થઈ ગયું એમ. શિયાળાની સવાર ખુબ જ સુંદર હોય છે સવારના સમયે ચારે બાજુ ધુમ્મસ છવાયેલું હોય છે જેના કારણે આ બધા દ્રશ્યો ખુબ જ રોમાંચક લાગે છે. પાંદડા અને ઘાસ પર જાકડના ઝાકળ હોય છે. જે આમ મોતીની જેમ ચમકે એવું લાગે છે. આ ઋતીની એક ખૂબ જ વિશે અનોખી વિશેષતા છે. જેમ કે ટૂંકા દિવસો અને લાંબી રાતો આમાં દિવસો ટૂંકા થઈ જાય છે. અને રાત લાંબી હોય છે. સુરજ મોડો ઊંઘે છે. અને સાંજ વહેલા આથમી જાય છે. આ આ શિયાળામાં બગીચાઓ પણ રંગબેરંગી ફૂલોથી ભરાઈ જાય છે. હવામાં એક પ્રકારની કુદરતી સુગંધ હોય છે જે માણસના મનને ખૂબ જ પ્રફુલ્લિત કરે છે. શિયાળા ગે શિયાળાને આરોગ્ય બનવાની ઋતુ પણ કહી શકાય. આ દિવસોમાં આપણે પાચન શક્તિ ખૂબ જ મજબૂત થઈ જાય છે. જેથી આપણે ગમે તેવો ખોરાક ખઈએ તો પણ આપણે સરળતાથી પચાવી શકીએ છીએ. શિયાળામાં બધા લોકો કસરત અને મોર્નિંગ વોક કરવા જતા હોય છે. શિયાળાની વહેલી સવાર લોકો સ્વેટર ટોપી પહેરીને દોડવા જાય, ચાલવા કે જીમમાં જ જતા જોવા મળે છે. આ દિવસોમાં વહેલી સવારે કસરત કરવાથી આખું શરીર ઉર્જા થી ભરપૂર થઈ જાય છે. ગુજરાત માં શિયાળા દરમિયાન શિયાળા દરમિયાન અડદિયા પાક હોય મેથી પાક ગુંદર પાક ખજૂર પાક ખાવાનો મહિમા છે આ ખોરાક શરીરને ગરમી આપે છે અને શક્તિ પણ આપે છે. જે દુખાવા અને નબળાઈને દૂર કરે છે. શિયાળામાં લીલા શાકભાજી અને ફળો ખૂબ જ આવે છે. બજારમાં આ સમયે તાજા અને લીલાછમ શાકભાજી જેવા આપણે કહીએ તો પાલક છે, મેથી, તાંદડવો વટાણા ગાજર આ બધું ખુબ જ ભરપૂર માત્રામાં જોવા મળે છે. શિયાળાનું સ્પેશીયલ આપણે પાણ કહીએ તો ઊંધિયું છે અને બીજું બાજરીનો રોટ લો આ ઉપરાંત પણ જામફળ બોર સફરજન અને સંતરા આ બધાય ફળ ભરપૂર ફળો સ્વાસ્થ્ય સુધારે છે. શિયાળા ની ઋતુ આવે ત્યારે પછી દિવાળી અને દેવ દિવાળી પણ આવે છે શિયાળા ની શરૂઆત માં જ દિવાળી આવે છે પછી ચૌદ જાન્યુઆરી આ ઉત્તરાયણ આવે છે. હ હા આપણને શિયાળા નો સૌથી મોટો તહેવાર એવું લાગે છે અને આકર્ષણ ખુબ જ થાય છે. આકાશમાં રંગબેરંગી પતંગો ભરાઈ જાય છે લોકો ધાબાપર તલના લાડુ ચીકી હોય અથવા તો શેરડી ખાવાની મજા માણે છે. ડિસેમ્બર ના અંતમાં નાતાલ નવુ વર્ષ ઉજવાય છે આ ઉપરાંત કહારીઓ માટે લીલી હળદર અને હોળી જેવા ધાર્મિક ઉત્સવો પણ આજ ઋતુમાં આવે છે. ફરવાના શોખીન માટે તો શિયાળો ખુબ જ સારો કહેવામાં આવે છે. આપણેે કહીએ તો ઉનાળાના તાપ કે ચોમાસાના આ કિચડમાં લોકો ખુશી થી પ્રવાસ પણ જઈ શક તા નથી ગુજરાતમાં કચ્છ ન રણ ઉત્સવ શિયાળામાં જ ખેલે છે સફેદ રણમાં પૂનમની રાત જોવી એ એક હમ ખુબ જ સારું છે. આ ઉપરાંત આપણે પ્રવાસમાં જવું હોય તો પણ શિયાળો શિયાળો ખુબ જ સારો માનવામાં આવે છે. શિયાળામાં બીમારીઓનું જોખમ પણ રહેલું છે. ઠંડો પવન ખુબ જ આવે તો શરદી થઈ જાય છે. ઉધરસ, તાવ, અને દર્દીઓને તકલીફ પણ વધી જાય છે. વડીલો જે ઉમર વાળા હોય તેમને સાંધાના દુખાવા વધી જાય છે. ઠંડી હવાના લીધે હોઠ ફાટી જાય છે, ત્વચા સુકી થઈ જાય છે, આ બધી ઘણી બધી સમસ્યાઓ થાય છે. જ્યાં મધ્યમ અને અમીર વર્ગ માટે તો શિયાળો સારું છે ત્યાં ફૂટપાથ કે ઝૂંપડીમાં રહેતા ગરીબો માટે તો આ કષ્ટદાયક હોય છે જે જેથી તેમને ગરમી ખૂબ લાગે છે. પૂરતા ગરમ કપડાં ન હોવાને કારણે તેઓ ધ્રુજતા હોય છે. શિયાળો માત્ર એ એક એવી ઋતુ નથી પરંતુ એક સુંદર વરદાન છે જે આપણા જીવનમાં આશા ફુરતી અને સ્વાદ લઈને આવે છે ઠંડીની રાતોમાં રજાાઈમાં સુવાની જે મજા આવે છે તે ક્યાંય ક્યાંય મજા નથી આવતી અને બપોરે તડકામાં બેસવાનો પણ ખુબ જ આનંદ આવતો હોય છે આપણે જે આહાર લઈએ છીએ કસરત કરીએ છીએ પોતાના સ્વાસ્થ્ય ને મજબૂત બનાવીએ છીએ શિયાળામાં ખુબ જ આ બધી પ્રવૃત્તિ આપણે કરતા હોઈ છીએ સવારે પહેલા ચાલવા જવું આ ખુબ જ સારું માનવામાં આવે છે અને શિયાળામાં તો કસરત કરવી એ ખુબ જ સારી માનવામાં આવે છે હા તો મિત્ર તમે શિયાળા વિશે થોડું કહેવા માંગશો
હા મિત્ર જેમ તમે વાત કરી તમારા ફેવરેટ ઋતુ વિશે તો હ શિયાળો એક ખુબ જ એવી સારી ઋતુ છે જેમાં ખુબ જ એવી ઠંડી કડકડતી એવી ઠંડી પડતી હોય છે અને અ ચાદર ને રજઈમાં સુવાની મજા તો કઈ અલગ જ હોય છે સાથે સાથે સવારે ઉઠીને કસરત કરવું પણ એક સારી બાબત કહેવાય શિયાળ માટે તો એ ખુબ જ સારી બાબત છે અને પણ એમ જોવા જઈ તો આપણે હ શિયાળામાં ઉઠવાનો પણ ઘણો એવો કંટાળો આવતો હોય છે પણ પરંતુ હ એકવાર ઉઠી ગયા પછી આપણે કસરત કરવાની મજા પણ કઈક અલગ જ હોય છે સવારે પૂરી એવી અ ઝાકળથી પથરાયેલી અ હરિયાળી હોય છે અને ઝાકળમાં ચાલવાની પણ મજા અલગ જ હોય છે સાથે સાથે શિયાળો આવે એટલે બધા ગરમ કપડાં પહેરવા અને ગરમ વસ્ત્ર ઓળવા માટે ઓળવાની પણ એક અલગ જ મજા હોય છે સાથે સાથે અ ઘણા એવા હ ફળો પણ શિયાળા દરમિયાન થતા હોય છે જેમ તમે વાત તરીકે શેરડી અને બોર ખાવાની પણ મજા ખુબ જ અલગ હોય છે અને હ મારો ફેવરેટ તહેવાર જે ઉત્તરાયણ છે એ પણ શિયાળા દરમિયાન આવે છે તો ઘણી બધી એવી મજા આવે છે ઉત્તરાયણમાં પતંગો ચગાવાની હ તલના લાડુ ખાવાની બોર ખાવાની અને અ પતંગ ચગાવવાની ખુબ જ મજા આવે છે અને સાથે સાથે હમ્મ શિયાળામાં ઘણી બધી એવી વાનગીઓ પણ બનતી હોય છે હમ્મ જે રીતે હું વાત કરું સાઉથ ગુજરાતમાં શિયાળા દરમિયાન ઉબડીયા ની એક ટ્રેડિશનલ રેસીપી હોય છે જે ખુબ જ હોય છે ઘણા લોકો એને ટેસ્ટ કરવા હ બીજા રાજ્ય માંથી પણ આવતા હોય છે અને એ લોકોનો પ્રતિભાવ પણ સારો હોય છેં એ વાનગી પ્રત્યે ખુબ જ સરસ એવી વાનગી હોય છે હવે ઉબડીયા ની વાત કરું તો મારી ફેવરેટ વાનગી છે જે શિયાળ દરમિયાન મોટા ભાગમાં સાઉથ ગુજરાતમાં ખવાતી હોય છે જેમાં ઘણી બધી એવી અ શાકભાજી નો ઉપયોગ થાય છે જેમાં અ રીંગણ બટાકા અ પાપડી અને મકાઈ જેવી ઘણી એવી શાકભાજી કોને એક માટલાની અંદર અ એક પ્રકારનું જે અ ઔષધિ જેવી આવે છે એ એમાં ભરવામાં આવે છે અને પછી એને એના અ એના ઉપર લાકડા અને છાણા મૂકીને એને હ કલાકો સુધી અ પકાવવામાં આવે છે અને ત્યારબાદ પછી છે અને છાસ સાથે અ આપણે જો ખાઈએ તો ખુબ જ એવી મજા આવે છે તો શિયાળા દરમિયાન ઉબળિયું એ ખુબ જ સારું અને સરસ વાનગી છે જે મને ખુબ જ પ્રિય છે અને સાથે સાથે હા શિયાળામાં હા સવારના જે દ્રશ્યો હોય છે ખુબ જ એવા રમ્ય થઈ જતા હોય છે. સવારે જેમ સૂર્યને કિરણ અને પક્ષી ન કલકારો થી શરૂઆત થાય છે અને કડકડ એવી ઠંડીમાં ચા પીવાની પણ ઘણી એવી મજા આવતી હોય છે. ને સાથે સાથે મિત્રો સાથે બેસીને તાપણું કરવું વાતો કરવી. એ તાપણાના માહોલમાં કઈ ગરમ ગરમ નાસ્તો હોય તો ખુબ જ એવી મજા આવી જતી હોય છે. હમ શિયાળા ની વાત કરીએ તો શિયાળા માં ઘણા બધા એવા પાકો પણ થતા હોય છે અને શિયાળામાં મિત્રો સાથે એકબીજા સાથે ગપ્પા કરવાના હ ઘણી બધી એવી વસ્તુ જેમાં ઘણો એવો આનંદ અને રાવથ હોય છે તો મારો અનુભવ શિયાળા પ્રત્યનો આ છે મિત્ર.
હા મિત્રો શિયાળામાં આપણે રાતે બધા મિત્રો ભેગા થઈએ છીએ. તા આપણી કરતા હોય છીએ. ને તમે કીધું એમ શિયાળામાં ઘણા બધા પાકો થતા હોય છે ખેતી પણ થતી હોય છે. અને કહીએ તો ઘઉં ની ખેતી પણ થાય છે ઠંડી હા શિયાળામાં ઠંડી વધારે પડે છે. જે ઘઉંના દાણા માટે તો સારું જ કહેવામાં આવે છે. અને લીલા શાકભાજી પણ ખુબ જ વધારે થતા હોય છે જેથી આપણું શરીર સારું રહે છે અને સ્વસ્થ રહે છે તેથી મને તો શિયાળાની ખેડૂત ખુબ જ સારી લાગે છે. હા તો મિત્ર બસ હું આજ કેવા મા મામાંગુ છું અહિયાં હું મારી સ્પી પૂરી કરું છું, હવે આપણે વિરામ લઈશું.
હા મિત્ર